છ મજા
હા મજામાં તમે કેમ છો?
બસ હુ પણ એકદમ મજામાં મ કધું ભાઈ ઘણા બધા દિવસ થી વાત નથી થઈ તો તમને ફોન કરું અત્યારે ફ્રી હતી તો.
ના ના સાચી વાત છે ઘરમાં બધા મજા આવે ને.
હા બધા મજામાં જો ને આ બે દિવસ ની રજા હતી રથયાત્રા ની. તો ગામડે આવી હું તો.
બરોબર
તમે એટલી શાંતિ લાગે છે ને અત્યારે અહીંયા આમ ગામડે આવ્યા પછી
હા એટલે ગામડે જઈએ તો ગામડે તો આપણને એવું લાગેમ કે આપડે શહેરમાં તો કેવું ડેલી આમ રૂટીન લાઈફ જોયેલી હોય સવારે નોકરી જવા કામ કરવુ હમ્મ
પણ આમ ગામમાં જ મોટી થઈશું ને એટલે મને આમ ગામ બહુ ગમે એમ
હા પણ બહુ મજા આવે ગામ અને ફરક જ બહુ છે ગામ અને શહેરમાં બઉુ જ ફરક
હમ્મ ગામડા માં રહીએ ને તો આપણને બહુ અલગ રજ આપડી વિચારધારા બી એવી અલગ હોય અને રવાની બી આમ જબ ને તમારું બધું જ અલગ અલગ છે.
હા એ વાત તો સાચી ને બંનેની આમ પોતા ન અલગ અલગ જ. ખાસિયત છે પછી ગામ હોય કે શહેર હોય બંનેની આમ અલગ અલગ ખાસિયતો છે.
હું તો ગામડામાં મોટી થઈ છું તમે
ના હું તો શહેર માં મોટી થઈ છ એટલે મને તો છે ને બધી શહેર ની જ આદત છે.
પણ ગામની સૌથી વાત એ છે સારી કે તમને શું ને ત્યાં વધારે શાંતિ બહુ મળે
હા એ તો અરી વાત સાચી છે કે તારે જતી હોય શહેરમાં તો આખો દિવસ ટ્રાફિક હોય હોવા જ રહે ને એવું બધું હોય
હા આમ ગામડામાં કેવું છે કે આમ સવાર સવારમાં એકદમ મસ્ત પક્ષીઓનું હવા સાંભળવાની બી મજા આવે અને શહેરમાં તો આવું બધું ક્યાં હોય
હા એ વાત બી તમારી સાચી પણ શહેરમાં તો અમારે કેવું છે. સવારે કારના અને ટેમ્પો એ બધાના હોર્ન ચાલુ થાય એટલે અમારી દિવસ ની શરૂઆત થાય
હા ગામમાં તો હવા પણ એટલી સ્વચ્છ હોય ને કે આપણને અંદરથી જ આપને એવુંમ સારું અને ફ્રેશ ફ્રેશ આપણને અનુભવ થાય.
હા, એ વાત સાચી પણ શહેરમાં કેવું કે પાણી અને હોસ્પિટલ છે. સ્કૂલો છે, પછી કોલેજ છે એ બધી સુવિધાઓ અમને શહેરમાં છે ને સરળ તકી મળી જાય
હા એ વાત તો મારે એકદમ શાંતિ ગામડામાં ઘણી વખત કેવું છે કે સારી સારી સારવારને તમને બધું ના મળી રહે ને અને ઈમરજન્સી હોય ને તો તમારે આમ શહેરમાં દોડવું પડે.
હા એજ ને. અને નોકરીની તકો પણ કેવું કે અહિયાં શહેરમાં વધારે હોય ગામડા કરતાં.
હા એ વાત તમારી સો ટકા સાચ પણ આમ ગામડામાં તમે એક બાજુ જોવા જાવ ને આપડો જે જીવનનો ખર્ચો હોય ને રોજના ખર્ચાને એ બધું તમારું ઘણું ઓછું થતું હોય છે.
હા એ તમારી વાત બી સાચીપણ એ એ બાબતમાં શહેરમાં ભાડું છે. કરી છે પછી આપડે રોજનો ખર્ચ છે એ બધું ઘણું બધું વધી જાય અગર અહીંયા ગામડામાં હોય તો શહેરમાં હોય તો.
હા. અને ગામડામાં કેવું થાય ખબર છે કે ઘણા બધા લોકો છે ને એકબીજાને બો ઓળખતા જ હોય.
હા શહેરમાં પણ આમ છે ઘણાબધા પાડોશીઓમાં કેવું થાય આપણને તો નામ બીના ખબર હોય એ વસ્તુ આપણને શહેર માં નામ આવે. ગામડા જેવી અહિયાં તો આજ આજુબાજુમાં કોણ રહે છે. પાડોશીમાં એ લોકો નામ પણ ના ખબર હોય.
હને ગામડામાં તો કેવાય કેવું થાય કે બધા તહેવારોને બધા નાના મોટા પ્રસંગો હોય ને પણ બધા હળીમળી આમ ભેગા તેને જ ઉજવતા હતા હોય.
હા શહેરમાં પણ ઉજવે તો ખરી પણ કેવું બધા દરેક લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત રહે છે.
હા એ એવું થાય એ વાત તમારી સાચી કેમ કે ત્યાં નોકરીને બધું ખો બધાને ચાલતું પણ ગામડામાં એક વસ્તુ કેવી ખબર છે બીજું કે તમને દૂધ છે શાકભાજી, ફળ એ બધું છે ને તમને એકદમ તાજું મળતું હોય.
હા એ વસ્તુ સાચી વાત અહિયાં તો અમારે એવું કશું તાજુંના મળે બધું ભેળસેળ વાળું મળે. પણ શહેરમાં ઘણી વસ્તુઓ કેવી પેકેટમાં મળે છે.
હા એ વસ્તુઓને ખબર વસ્તુઓને તમને સ્વાદબી આમ સરખો અને ચોખ્ખો ના આવે એમ બધું ભેડસેેડ વાળું છે.
હા અહિયાં તમને જેવા પ્રોટીન એવું મળે ને એવું અમને અહિયાં ના મળે એ વાત તમારી સાચી.
હા તમને ગમે છે? ગામડે જવાનું આમ ક્યારેક.
હા ગમે ને મને તો ગામડે જવાનું આમ ગમે ખરી પણ આમ કેવુક કે શહેરમાં વધારે ફરવો ગમે કારણ કે હું પહેલેથી શહેરમાં રહીશ. એટલે પણ વેકેશનમાં મને ગામડે જવું કરે ત્યાં ગામડે જઈએ ને તો આમ મનથી તમને શાંતિ મળે.
બરોબર પણ મને ભી કેવું છે કે શહેરમાં ફરવાનું ગમે છે. કે મોટા મોલ છે, સિનેમા છે, આપડે ક્યાંક ખાવા પીવા સારી હોટલમાં જઈ શકીએ તો મને મજા
સાચી વાત છે. અને કેવું કે બધી જગ્યાની બંની જગ્યા ની એમ તો શહેરની ગામડા ની બંનેની એમ પોતપોતા ની અલગ જ મજા છે.
હા આમ ગામડામાં આપડે જોયએ ને બધું આમ કુદરતી ને એવું આપણને બધું એમ સારું અનુભવ થાય. શહેરમાં તો બધું આધુનિક સુવિધાઓ એકદમ તમારું ફાસ્ટ તમારું જીવન હોય.
હા પણ આમ બાળકો ના વિકાસ માટે તમને શું સારું લાગે
મને એવું લાગે છે કે છે ને કે આપડે નાનપણમાંમ જે ગામડાનું વાતાવરણ હોય ને કેમ સવામાં પક્ષી અવાજ એકદમ ચોખ્ખી હવા માટી સુગ હોય ખેતરો બી કેટલા બધા હોય ગામડામાં તો એ બધું નાના જીવન માટે વધ ઘારે સારરને બાળકો માટે
હા એ વસ્તુ તમારી સાચી પણ આમ ઉચ્ચ અભ્યાસ જોઈએ પછી કારકિર્દી જોઈએ નોકરી ક્ષે ત જોઈએ તો એ બધી વસ્તુમાં અગર આપણે જોવા જઈએ ને તો પછી શહેર વધારે સારું
હા એ વાત તો ચોક્કસ તમારી સા છે કે આપડે બધી જે આધુનિક વસ્તુઓ જોઈએ કે જે આપ ભણ તરન જીવનમાં જરૂરી છે એ આપણને શહેરમાં વધારે સાર મળી રહે
હા પણ આમાં એક વાત એકદમ ચોક્કસ છે કે ગામ હોય કે શહેર હોય પરિવાર સાથે રહીએ ને તો દરેક જગ્યા આપણને સુંદર લાગે
હ બહુ સરસ વાત કહી તમે એ વાત અરી સો ટકા સાી છે કે બંને જગ્યાએ આપણે પરિવાર સાથે હોય ને તો આપણને વધારે મજા આવેને સુખ શાંતિ એમ બધું આપણને અનુભવ થાય
હા અને બીજું કેવું કે અંતે સુખ તો કેવું આપણા વિચારો અને લોકો પર આધાર રહે
બિલકુલ સાચી વાત છે
એટલે મને સારું આમ તમે સારું કર્યું કે આવું ગ મને શેર ની વાત કરી આવું તો આપડે ક્યારે વિચાર્યું બી ના હોય આજે આપણને એવું જાણવા મળ્યું કે આટલા આટલા ફરક બી છે
હા અને ત્યાં કેવું ખબર છે કે તમે ગામડામાં રહો ને તો તને આજુબાજુ વાળા જોડે બી એટલા સારા સંબંધ હોય ને કે તમારા કોઈ બી આપડે ઉતાવળ ના કોઈ ઈમરજન્સીમાં કેવા કામ હોય તો બી તમારે કામ બી પૂરા પાાવ ધ એ લોકો
તમારી એ વાત સાચી છે કે ગામડામાં કેવું આપડે કઈ બી નાનું મોટું કઈ કેવું થઈ ગયું તો બધા આઈને આપડા ઘરે આવીઈને ઉઘારે શહેર માં તો કેવું કે આજુબાજુ વાળા ઘરના બાયણા પણ બંધ હોય આપડે અ કોકને બોલાવવા પડે સામેથી ને એમાં પણ એમને યોગ્ય લાગે ને તો આવે શહેરમાં તો બધું આમ અજાણતું વધારે છે જયારે ગામડામાં એ વસ્તુમાં કવું કે બધા આપણા સુખ હોય કે દુખ હોય બધા આ આવીને ઉઊભા આપણે જોઈ
હા અને શહેરમાં ત મેમે બહુ મોટા શહેરમાં તો એવું બી જોય કે આજુબાજુમાં તમને કોણ રહેતું હોય ને એનું બી તમને ઘણી વખતે ખબર નથી હોતી
હા એ વાત બી તમારી સો ટકા સાચી પછી પ્રસંગો હોય કઈ બી હોય તો ગામમાં તો કેવું બધા એમનો જાણે આપડો આપણા ઘર ન પ્રસંગ હોય પણ ગામડામાં બધા જાણે તમારો પોતાનો જ પ્રસંગ હોય હે એમ બધા આવીઈને આપણને મદદ કરવા લાગે
મારું ઘર સંભાળે પછી આગલા બે ત્રણ દિવસ આમ બધા મહેમાન બધા આ્યા હોય ને તેમના ઘરમાં સુવાની બી અમાર બી એવું છે મારે ઘરે પ્રસંગ હતો ને તો મારે આજુબાજુ વાળા બધાી એમના ઘરે સુવાની વ્યવસ્થા નાસ્ કરી દે સવારે ચા નાસ્તો બી અમારે ના સંભાળવો પડે
હા
નાહવા ધુવા ની બધી જ લોકો કોઈ વ્યવસ્થા કરી દે ને આપણને ખબર બી ના હો કે આપણને લોકો આટલી સારી રીતે સપોર્ટ કરી રહે અચ છેા
હા કઈ બી પ્રસંગ હોય સારું હોય કે મરણ પ્રસંગ હોય બધ તીસ જગ્યાએ લોકો ગામડા ભાઈ અમારે શહેરમાં હજી એ બધું આપણને ઓછું જોવા મળે એ વસ્તુમાં અમે શહેરમાં કહી શકી કે થોડું ઠીક સુવિધાઓ છે પણ આમ આધુનિક જનરેશન જોવા જઈએ તો બધી સુવિધા મળી જાય
હ એ વાત તમા મારી સાચી મારે ત્યાં ત મારા ગામડે મારા નાના નાની એકલા રહે છે ને તો એ લોકોને બી એવું જ છે એ લોકો એકલા હોય ને પણ આજુબાજુ વાળા એટલા ધ્યાન રાખે ને એવી બધી વાતો હો ને કે અમારા લોકોને એમની ચિંતા નથી રહેતી
હા અને ગામનું જીવન આમ છે ને રહેવામાં એકદમ સસ્તું છે જયારે આપડ શહેરમાં આપણું જીવન ગુજારવું હોય ને તો શહેરમાં આપણા જીવનમાં ખર્ચો વધારે છે
હા એ વાત તમારે સો ટકા સાચી કે ગામણાં ભ કેવું ખબર છે તમને એ બધી સુવિધાઓનું આપણને ઘણી વાર અછત સર્જાતી હોય છે પણ તને રહેવાનું ફચુ તે આમ સરળ જીવન મળી રહે તમને
હા તો તમે અત્યારે ગામડે જ છો
હા હું અત્યારે ગામડે જ છું એટલે તો હું તમને ફોન કર્યો કીધું લાવ અમને ફોન કરીને વાત બડું એ
મારો પણ વિચાર છે કે આ વખતે દિવાળીમાં વેકેશન પડે ને એટલે મારે પણ ગામડે જ જતું રહવું છે થોડું વાતાવરણ શાંત હોય સવારે મસ્ત પક્ષીઓ નો અવાજ આવે અને સવાર પડે કેવું સારું લાગે અહં તો એવું બધું હોય જ નહીિ
અને શહેરોમાં તો ઘણા બધા લોકો એવી રીતે શાંતિ લેવા મતલબ એવું પેલા ક્લાસ ને એવું બધું જોતા હોય છે પૈસા આપીને ગામડામાં તો તમે એક દિવસ બી રહો ને તો તમને એકદમ શાંતિ અજાત જ તમને મળી જાય
હા એ વસ્તુ તો તમારી એકમી સાચી છે પણ આ તો કેવું હવે મારી નોકરી ચાલુ છે પછી છોકરાઓનું બધાનું ભણવાનું
હા એ વાત સાચી તમારે એવું હોય તો તમે મારા ગામડે આવજો
ચોક્કસ ચોક્કસ બસ મારો વિચાર છેજ હવે કે જેવી રજાઓ પડે ને તેવું હોય તો આ વખતે તમારા ત્યાં ગામડે આવીશું
ચોક્કસ ચોક્કસ હ આવો સારું ચાલ ત્યારે મળે પછી હા
હા આવજો
હજ